હા, હલો કેમ છો?
હા, કેમ છો તમે
મજામાં
હા બોલો ત્યારે આજકાલ તમે બહ બેંકમાં આટા મારો છો કઈક કામકાજ હતું તે શું
હા, બેંકમાં કામકાજ હતું ને મારી ફ્રેન્ડ ત્યાં મને મળી અને એને છે ને બધું પૈસાનું રોકાણ કરવા કરવાનું હતું કે જ્યાં આપડે આ પૈસા સેફ રે એમ તો મેં કીધું કે મને અમુક વસ્તુ ખબર છે બીજું તો હું મારી ફ્રેન્ડને પૂછીને તમને કહીશ પણ એટલું કહુ કે તા આપડે આપે એમ ગવર્મેન્ટમાં યોજનાઓ ગણી છે, હલો, હલો
હા બરાબર છે
કે આપણે પેલું પોસ્ટમાં આપણે પૈસાનું રોકાણ કરી શકીએ સે જેમ કે સેવિંગ એકાઉન્ટ હોય તેમાં આપણે પૈસાનું રોકાણ કરી શકીએ અમુક વર્ષ સુધી આપણે પૈસા ના ઉપડી ઉપાડી શકીએ પણ આપણને દર મહિને વ્યાજ ની જરૂર પડે તો આપે દર મહિને પૈસા મળી જાય પછી, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે ઈન્દિરા વિકાસ પત્ર છે, એવું બધું પોસ્ટમાં ગણું ઘણું આપણા પૈસા ગણા સેફ ર એમ હવે બી બાજ બ તમને યોજનાની કઈ ખબર હોય તો મને જણાવજો ને તો મારી ફ્રેન્ડને હું કહીશ
હા, હા, હમણાં તો હવે આ જે છે તે નાના નાના ઝૂંપડામાં જે લોકો રહે છે તો તે લોકોને પણ હવે ગવર્મેન્ટ જે છે તો એ લોકોને ઘરથી માંડીને બધું બનાય આપે છે પછી હવે આ મા કળ જે છે તેની અંદર પણ લોકો પાસે પૈસા નહી હોય એટલે એની અંદર અમુકની લિમિટ હોય તો આપણે ગમે ત્યારે ઈમરજન્સીમાં ઓપરેશન કે કઈ આવે ત્યારે એ પૈસા ગવર્મેન્ટ આપી દે છે આપણે દાખલ થવું હોય ત્યારે પછી બ વધી છે હમણાં બેટી આ છોકરીઓ માટે જે છે સુકન્યા યોજના તો તેની અંદર પણ એવું જ હોય છે કે અમુક અઢાર વર્ષની ઉંમર થાય પછી એ લોકોને થોડા થોડા પૈસા આવી જાય છે અને આ રીતે કે જે લોકોની ઇન્કમ પણ ઓછી હોય છે તો તેને પણ જે છોકરીઓને બે લાખ રૂપિયા કે એવું કે દર મહિને, મહિને એવી રીતના ગવર્મેન્ટ આપે છે છોકરીઓને ભણવાના અને એ બધા ખર્ચા એટલે આ રીતે ગવર્મેન્ટ એટલી બધી પોલિસી તો લાવી છે પણ હવે લોકોને ખબર નથી ખેતર ખેતીની અંદર પણ એવું જ છે કે આ જે ખેડૂતો ખેતર ખેતી કરે છે તો તે લોકોને આ રીતે અ જે ટ્રેક્ટરને એવું બધું તો લેવા માટે જે પૈસા જોઈએ છે તો એ લોકો હપ્તે હપ્તે લેવા માટે એ લોકો જે છે એપ્લિકેશન આવે તો એની અંદર એ લોકો ગવર્મેન્ટની અંદર જે છે હોય તો તે લોકો અમુક પૈસા આપીને એ લોકો આ બધા જે સાધન પણ લઈ આપે છે ખેડૂતોને અને આપણેે આ પોસ્ટ ઓફિસમાં તો ખોલાવીએ જ છે પછી બીજી બધી જે આપણે આ પીપીએફ એકાઉન્ટ ખોલાવા જોઈએ એવી રીતના ખોલાવીએ તો આપણે થોડી બચત પણ થાય છે અને ગવર્મેન્ટ ની અંદર તો આપણે ખોલાવીએ જ છે પણ ગવર્મેન્ટની અંદર એવું છે કે આપડે કાગડિયા બહુ આપવા પડે છે એટલે થોડા ધક્કા ખાવા પડે છે. અને જો ધક્કાની ખાવા હોય તો આવી રીતના આપણે પ્રાઇવેટ બેંક ની અંદર જોબ આપણે જઈએ તો એ લોકો શું કરે તરત જ આપણને એક જ ડોક્યુમેન્ટ હોય તો પણ એ લોકો અકાઉન્ટ ખોલી આપે છે. એટલે થોડા ધક્કા પ્રાઇવેટમાં ઓછા ખાવા પડે. ગવર્મેન્ટની અંદર એવું છે થોડું કે ધક્કા ખાવા પડે.
હા હમા ને પણ અમુક વસ્તુ તો મને પણ ખબર હતી એટલે મેં એને કીધું કે આમ તો આમ જોયું તો આપણે અ મ્યચ્યુઅલ ફંડમાં બી પૈસાનું રોકાણ કરી શકીએ જ્યાં આપણને ઇન્ટરેસ્ટ વધારે મળે પછી અ એલઆઈસી પોલિસી છે એમાં બી અ ઘણી બધી એવી બધી પોલિસી છે કે જે આપણે અ આપણા આપણી ઉંમર થાય પછી આપણે શાંતિથી આપણે આપણું જીવન અ પસાર કરી શકીએ એને માટે આપણને પ પેન્શન પ્લાન અ જેવું મળ્યા કરે પછી છોકરાઓ આપડા ભણતા હોય તો અઢાર વર્ષ પછી આપણને અમુક અ ત્રણ-ત્રણ મહિને એમ પૈસા મળ્યા કરે કે જેથી છોકરાઓની ફીસ આપણેે ભરવી હોય તો એ લોકોને કઈ પ્રોબ્લેમ ના આવે પછી અ એવી રીતે ઘણી બધી અ વસ્તુ છે કે જે આપણને અ મદદરૂપ થઈ શકે પછી અ અમારે આપણે લેડીસો હોય તો એકલા હોય તો અ લેડીસો માટે અ વિધવા પેન્શન પ્લાન બી અ ગવર્મેન્ટે કર્યું જ છે મોદી સરકારે ઘણી બધી ફેસિલિટી આપી છે પછી અ જેમને છોકરા ન હોય એમને માટે બી અ તમને તમારા એકાઉન્ટમાં તમે અમુક ડોક્યુમેન્ટ આપીને એકાઉન્ટ ખોલાવો તો તમારા એકાઉન્ટમાં અમુક પૈસા તમારા દર મહિને જમા થયા કરે કે જેને કારણે તમને અ સારું એવું અ પૈસા મળ્યા કરે ને તમને રાહત રે એ વાત બરા એ વાત સાચી છે ને.
સાચી છે તમારી. એટલે ગવર્મેન્ટ આ બધા પછી જેને પાસે આવી રીતના રાશન કાર્ડ હોય તો તે લોકોને પણ આવી રીતના અનાંજ પાણી આપે છે કે ચોખા ને દાળ ને ખાંડ ને એવું બધું આપે છે એટલે ગરીબને એ બધાની બી થોડી રાહત મળે કે જે લોકો પાસે પૂરતી આવક ની હોય એ લોકો પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવે તો રાશન કાર્ડ એ લોકો આપે તો એ લોકોને થોડું અનાજ મળે છે દર મહિને મહિને તો એ લોકોને એનાથી ખાવા પીવાનું ને એવું બધું ચાલી રેય છે અને મેં તો જોયું છે ગામડાની અંદર જે ગવર્મેન્ટ ઘર પણ બનાવી આપે છે એટલું ફાઈન બનાવી આપે છે બિચારા જે લોકો ઝુપડામાં રહેતા હોય તે લોકોને આ આવાસ યોજના ની અંદર આવાસ યોજનાની અંદર એ લોકો ઘર બાથરૂમથી માંડીને બધું બનાય આપે છે એટલે આ રીતે ગવર્મેન્ટે જે પોલિસી બધી કાઢેલી છે તે એટલી કામ પણ આવે છે અને જે લોકોને પૂરતી જરૂરત હોય છે તે લોકોને કામ આવે છે અને ગરીબ લોકોના છોકરાઓ બિચારા ભણવામાં હોશિયાર હોય છે. તો એ લોકો પાસે પૈસા નથી હોતા એટલે એ લોકો ભણી નહી શકતા તો ગવર્મેન્ટ એમને આ રાહતા દરે એ લોકોને સ્કોલરશીપ પણ આપે છે કે જે સ્કોલરશિપ થી એ લોકો પોતાની ફીસ ભરી શકે. અને આપડા અ આપ એ લોકોને અમુક પર્સન્ટેજ જે છે તો અમુક પર્સન્ટેજને ઉપર આપ આવે તો એ લોકોને અ અમુક ટકા જે ને લોન પણ આપે છે એટલે આ રીતે છોકરી છોકરાઓ ભણી પણ શકે
હા, બરાબર છે પછી મેં એને એમ પણ કીધું કે અ આપણેે વીમાની પોલિસીમાં જોઈએ તો અ મેં એવું પણ સાંભળ્યું છે કે જીવન અક્ષય એવી પોલિસી છે જેમાં તમને આ જીવન તમાર મૃત્યુ પર્યાય સુધી તમને પૈસા મળ્યા કરે ને પછી જે તમારી જેમનું નામ તમે દાખલ કર્યું હોય તો તમારે મળ્યા પછી એને એ વ્યક્તિને બધા પૈસા મળે એવું પણ સાંભળ્યું છે પછી અ બીજી બધું અ ઘણું લાઈફ લાાઈફ ઇન્સ્યોરન્સ ને એવું બધું ઘણું બધું છે જેમાં આપણને અ રાહત આપે છે આમ જોઈએ તો મોદી સરકારે એટલી બધી વ્યવસ્થા કરી છે કે આપણને જાણકારી હોવી જોઈએ તો આપણને એ તો આપણે એનો લાભ ઘણો લઈ શકીએ પછી અ સિલિન્ડરમાં બી આપણને ફાયદો કરી આપે છે ઘરે ઘરે ગેસની પાઈપલાઈનની વ્યવસ્થા બી એણે કરી છે અ તો આપણે એમ કે અ અ મો મોદી સરકારે આ આપણને વ્યવસ્થા કરી આપ પી છે તો આપણે એનો લાભ લેવો જોઈએ અને જેમ બને તેમ જાણકારી મળે આપણને તો ઘણું સારું પડે કે જેને કારણે આપડો આપણને રાહત થાય પછી આ તમે વાત કરી તેમ કે મમતા કાર્ડ તો મમતા કાર્ડમાં બી એવું હોય છે ઘણું કે જે બિચારા ગરીબ છે ને પૈસા નથી ભરી શકતા તો એ ડિલિવરીને બધો બધો ખર્ચોથી માંડીને આરોગ્ય વાળા પૂરું પાડે છે એમને દર મહિને ત્રણ, ત્રણ મહિને ઇન્જે લેવાથી માંડીને દવા આ તે બધું ડીલિવરી સુધીનો બધો જ ખર્ચો ગવર્મેન્ટ આપે છે એટલે આમ જોઈને તો આ આપણને જાણકારી મળે તો એ આપણને એનો આપણે લાભ લઈએ તો આપણને ઘણો ફાયદો થાય છે પણ જો જાણકારી ના હોય તો આપણને આપ ન લાભ નથી લઈ શકતા એમ બરાબર ને
એટલે લોકો આ બધી પોલિસી નો લાભ લે તો સારું અને હવે તો લોકો આવી રીતના પોતાના હેલ્થ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ખોલાવે છે પછી આ વીમા કંપની છે તો વીમા કંપનીની અંદર જે છે તો કારની કારનો વીમો ને બધા વીમા ખોલાવે એટલે એ વીમાની અંદર ગમે ત્યારે આવી રીતના બધા એક્સિડન્ટનેવ બધું થાય તો એમાં બી પૈસા મળી જાય છે એ રીતે આવી રીતના હેલ્થ નું બી બધા લોકો પોલિસી ખોલાવે તો ગમે ત્યારે બીમાર હોય તો દવાના ખર્ચાથી માંડીને હોસ્પિટલનો ખર્ચોય એવો બધો ખર્ચો આપે છે અને ગવર્મેન્ટની અંદર પણ હવે આવી બધી અલગ અલગ પોલિસી આવી ગઈ છે તો દર વખતે ગવર્મેન્ટ જે છે તો એની અંદર બહુ બધી પોલિસી નવી નવી એડ કરીએ કરે છે હમણાં પણ આ જે બહેનોને જે છે તો બહેનોને જેને આ બે બેરોજગાર જે છે તો તે લોકો માટે ગૃહ ઉદ્યોગ ખોલેલા છે અને અ આમ ગામડે ગામડે જે જઈએ તો ખેતી માટે લોકો જે છે તે લોકોને તાલીમ આપે છે શિક્ષણ તાલીમ આપે છે કે ખેતી કઈ રીતે કરવાની કે કયામાં કઈ કયા અનાજ ઉગાડે જેથી કઈ સિઝનની અંદર કયા અનાજ ઉગાડવાના એ બધી તાલીમ આપે છે અને હમણાં જે બધા ગવર્મેન્ટ કોર્સસીસ બી બધા ચાલે છે કે જે લોકોને આવી રીતના સિલાઈ કામમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકોના માટે પછી આવી રીતના જે લોકોને બ્યુટી પાર્લરનો કોર્સ કરવા હોય તો એ કોર્સ ની અંદર . એવી રીતના એ લોકો સર્ટિફિકેટ પણ એની અંદર આપે છે એટલે એ ગવર્મેન્ટ કોર્સિસની અંદર એવું હોય છે કે લોકો અમુક અ થોડાક પૈસા ભરવાના હોય છે પછી એ લોકોને આવી રીતના અમુક મહિનાનો કે અ અઠવાડિયા નો એવો કોઈ કોર્સ હોય છે તો એ કોર્સ ની અંદર જે બહેનોને ઇન્ટરેસ્ટ હોય છે તો એ બહેનો જોઈન્ટ થાય પછી એ લોકોને આ બધી તાલીમ આપે છે અને પોતાનો જો એ રીતે અ ધંધો ખોલવો હોય તો તેના માટે બી ગવર્મેન્ટ એ લોકોને પૈસા આપે છે કે ધંધો ખોલી આપે એમ એ રીતે લોકોને નવી નવું શીખવા માટે પ્રોત્સાહન આપે. .
હા બરાબર ને પછી અ મને તો અમુક જાણકારી મળી કે આપડે અ અ પોસ્ટમાં બી અ બે લાખ ભ ભરીએ તો આપણને વ્યાજ લેડીસોને એટલે કે ખાલી અ લેડીસોને માટે જ હતી કે આપણે ઓછામાં ઓછા બે લાખ ભરવાના કે જેને કાર તો આપણે એનું વ્યાજ સારું એવું મળે એમ. તો અમને હવે શું આમ અસ સિનિયર સિટીઝનનું બી હોય છે તો સિનિયર સિટીઝનમાં બી અડધો ટકો આપણને વધારે હોય વધારે મળે. તો એ રીતનો બી લાભ આપડે અ ગવર્મેન્ટ આપે તો લેવો જોઈએ બરાબર ને.
હા ચાલો ત્યારે.
હા ચાલો તમારી જાણકારી મળી એ બધલ આભાર.